હલો જય શ્રી કૃષ્ણ. પૃષણાંજલિ.
એમ હું મજામાં છું. તમે કેમ છો.
આમ અહં તો બધુ મજામાં શું તમારી ત્યાં વરસાદ છે.
ના અહિયાં કઈ વરસાદ નથી અહિયાં તો બહ તડકો છે હમલા.
અચ્છા વાંધો નહી વાંધો નહી આપડે આજે કયા ટોપિક પર ડિસ્કસ કરીશું.
મે તમારું છે બર્ડે પાર્ટી કરી.
બર્ડે પાર્ટી અથવા આપણે કરીશું ઓનલાઈન શોપિંગ કે અથવા ઓફલાઈન શોપિંગ.
હા ચાલશે.
ચાલશે ના. અ તો આજના દિવસોમાં શું કેવ છો?
હા તમે કો.
હમ શું કેવો છો તમે બોલો.
હું એમ કું છું બર્થડે પાર્ટી છે જે જયારે બર્થડે પાર્ટી કરવાની હોય ત્યારે તમને બી ખબર છે કે ઘણું બધું પ્રેપરેશન પહેલા કરવાની છે આપને તો એવું છે મારા ઘરે બી એ બર્થડે પાર્ટી પ્લાન કરવાના છે પણ હું હમણા હું વિચાર પુ છું કે શું પ્રેપરેશન કરું હમનાથી મને લાગે છે. કરવાનું હોય ઘણું બધું ચી હોય છે પહેલા પ્રપશન કરીને રાખવી પડે છે અત્યારે જય્યારે બર્ ડે આવશે ત્યારે આપ કરશું ત્યારે શું છે બ પ્રોબ્લેમ આવવાની છે એટલા માટે.
પણ એવું હોય છે મેડમ કે મને હમણાં તો બે આવું કઈ આઈડિયા નથી. પણ આપડે જે ઓનલાઈન શોપિંગ કે ઓફલાઈ અથવા ઓનલઈ ઓફલાઈન શોપિંગ હોય. એના ઉપર આપડા પાસે છે. બહુ ઘણા બધા એટલે ઘણા બધા રીઝન્સ છે. ને ઘણા બધા ટોપિક છે. જેનાથી આપ આપડે ડિસ્કસ કરી શકીએ છીએ. તો ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગના માધ્યમથી આપડે આજના દિવસોના જે બી જે બી વિવિધ પ્રકારના સામાનો છે. એ આપડે પોતાને ઘરે બેસીને મંગાવી શકીએ છીએ. તમારી ઉપર કઈ રાય હોય કે જે ઓનલાઈન શોપિંગમાં અ બઉ એટલે બઉ ડિફરન્સીસ દેખાયને ઓફલાઈન શોપિંગમાં બઉ ડિફરન્સીસ દેખાય. તમે શું કહેવા માંગો છો. ઓનલાઈન શોપિંગ અ એટલે બેટર છે. અ ઓફલાઈન શોપિંગ બેટર છે. હેલો.
તમ છે ઘણા પછી એમાં મને એટલું પ્રોફિટ થાય છે કે આ કામ બી રીઝનેબલ રેટમાં મળી જાય છે મને ટાઈમ પ્રમાણે મળે. અત્યાર તમે તમે વિચાર કરો તમારે અચાનક છે સડનલી તમારે ઘરે કોઈ મહેમાન આવી ગયા છે. પછી તમારે શું કરવાનું છે અને પછી તમે કઈ બનાવવાનું છે તમ તમે માર્કેટ જાઓ પર તમારો ટાઈમ ઘણું બધું સ્પેન્ડ થાય છે. પછી એમાં શું થાય કે તમે ઓનલાઈન શોપિંગ કરી લો પછી તમને ઘર બેઠા દસ મિનિટ ફાઈવ મિનિટ પર તમને ઘરે આપી દે છે. અને રીઝનેબલ રેટમાં આપી દે છે.
પણ જે ઓનલાઈન શોપિંગ છે એમાં આપડે તો પેલા જે ઓ પિંગ પર આપડે ગો જે જોઈએ એ પ્રકારના આપડે જે બી શોપ પિંગ કરવી એ પ્રકારના આપડે પ્રોડક્ટસ મળી જાય છે. અને ઓફલાઈન શોપિંગમાં એવું હોય કે આપડે જે જોઈએ એ મળતા નથી. અને આપડે બઉ એટલે બઉ શોધવાથી ને બઉ પ્રયાસ કરવાથી આપડે એ એના સિમિલરિટી મળી જાય છે. પણ ઓનલાઈન શોપિંગમાં એવું હોય કે એનું જે પ્રાઇસ હોય ને ઓફલાઈન શોપિંગમાં પ્રાઇસનું ડિફરન્સ હોય છે. આપડે એટલે જે બી ડિફેક્ટિવ પીસ આવે ને સ્કેમ હોવાનું એટલે જે જે બી ચાન્સીસ છે અને વધારે થઈ જાય છે. અને ઓફલાઈન શોપિંગમાં કોઈ ડિફેક્ટિવ હોય તો આપડે વાપસ કરી શકીએ છીએ. અને એના ઉપર આપડે કઈ બી એટલે જે પડાથી એટલે જે બી કાર્યવાહી થાય એ કરી શકીએ છીએ.
આ તો તમે સાચું કો છો. એ તો થાય જ છે. અતારે એ છે કે ઓફઈન સો ઓન ઓફલાઈન સોચિંગમાંને એક એક હજી ફાયદો છે. ઓફલાઈન સોચિંગ શોપિંગમાં શું થાય છે. કે તમે પોતે જાણીને તમે એનો સાઈઝ પ્રમાણે તમે જોઈ શકો છો. તમે પહેરીને જોઈ શકો છો. ત્યાં ટ્રાયલોમાં ઘણા બધા જગા હોય છે. અને તમે ડિઝાઇન જોઈ શકો છો. તમે જો તમે પહેરીને તમે જોશો. તમને લાગશે તમારા પર ફિટ થાય છે. તમારે પર કોમ્બિશ કલર કોમ્બિનેશન સારું લાગે છે. ઈ તમે વધારે જોઈ શકો છો. અને તમે અગર તમે ઓફલાઈન શોપિંગ હોય તો આમાં શું થાય છે, કે તમે પેરીને નથી જોઈ શકતા.
બરોબર કેમ કે એમાં શું છે કે આપડે બધું એટલે ઓફલાઈન શોપિંગમાં શું છે કે. આપડે બધું ટ્રાય કરી શકીએ છીએ. ને એટલે આપડે આપડને બધું આઈડિયા મળી જાય છે. સાઈઝસનું ને બધું પછી ઓનલાઈન શોપિંગમાં એવું હોય કે, આપડે જોવાથી ને આપડે અંદાજથી જ આપડે છે ને આપડે જે બી સાઈઝ હોય એમનું અંદાજ આપવું પડે. એમ, એલ, એક્સએલ જેવી હોય. જે જે કોઈને બી કપ એટલે કપડાં લેવા હોય, કોઈ ખામાનની સામાન એટલે ગ્રોસરી લેવું હોય ખાવા-પીવાની સામાન એ બધાને એમને ઘરે બેસીને જ પોચી જાય છે. આજના દિવસોમાં. તમારી શું રાય છે તમે શું વાપ રો છો એટલે મોસ્ટ કે તમને ઓનલાઈન શોપિંગ ભાવે કે ઓફલાઈન શોપિંગ ભાવે?
વાપરું છું. ગ્રોસરી ઓનલાઈન શોપિંગ કરુ છું. કે મારે મારે પાસે વધારે ટાઈમ નથી થતું કે હું માર્કેટ જાઉં પછી લઈને આવ. અને અમુક-અમુક ચીજો છે. જો મને ઓનલાઈન નથી મળતી. એટલે તમને કઈ ડ્રેસ લેવાની હોય તમને કઈ જીનયર લેવાના હોય તમે કઈ બી લેવાનું પછી એમાં શું થાય છે તમને બઉ ગોતવું પડે છે. ઓફલાઈન શોપિંગમાં.
એમના બી વિવિધ પ્રકાર
હા. તમને ગિફ્ટ વાવ
એમાં બી શું છે કે, ઓનલાઈનમાં અ અલગ-અલગ વાઉચર આવે છે ને બઉ બધા બેનિફિટ્સ મળી જાય છે. એમાં શું કે, બેનિફિટસ મળવાથી આપડે જે કોઈ બ બધા બીજા બધા એપ્સ છે. એની એક્સેસ મળી જાય છે. એનાથી શું છે આપડે અ ઓનલાઈન શોપિંગની સાથે-સાથે આપડે બીજી બીજી કોઈ વસ્તુને બી અગર કરીએ તો, આપડને એટલે એ બધું એપનો બી લાભ મળી શકે છે.
હ આ તો તમે સાચું કો છો. આ તો થાય જ છે. પણ શું છે ને કે મારે શું થતું હોય છે કે જારે મને કોસ્મેટિકસ ન કઈ જોવે છે. ત્યારે હું ઓફલાઈન શોપિંગ કરું છું. કેમકે ઓનલાઈન શોપિંગ કરું પછી મન હું જોઉં છું પછી એનો ટ્રાયલ લવ છું બહ શું આવે છે, નવધ્યા અને બીજું શું થું તે તમે એમને પૈસા અને તમારો પ્રોડક્ટ કંઈક અલ જ ખરાબ છે. શું છે તમે એને હેન્ડ ટુ હેન્ડ રિટર્ન કરીને જઈ શકો છો. આ ઘણી બધી વસ્તુ છે કે તો ઓફલાઈનમાં તમને ફાયદો થાય છે છે
બરોબર કેમ કે શું છે, આજની દિશામાં બહુ કોમન થઈ ગઈ છે, આ વસ્તુ જે કોઈ લોકો એટલે ઘણા બધા દૂર દૂર રહીને, પોતાના ઘરે કંઈ બી મગવાનું મંગાવવાનું હોય કે કોઈ બી પ્રસંગ વિશે કઈ બી જરૂરત હોય ઓનલાઈન વિશિંગમાં એવું હોય કે આપણે જે કોઈ બી જરૂરત હોય તો એ આપણે તુરંત ના મળે એ એને શું સાત દિવસ લાગે, કોઈ કોઈને પાંચ દિવસ લાગે, આવા માટે ને કોઈ કોઈ જો આપડે જે એમેઝોન જેવા એ મોટા કંપનીનો પ્રાાઈમ લઈ લઈ તો એને શું કાલ સુધી વેઇટ કરવું પડશે અને, ઓફલાઈન, ઓફલાઈન શોપિંગમાં એવું હોય કે, આપણે છે ને તાત્કાલિક આપણે જે જોઈએ એ વસ્તુ આપણને મળી જાય છે, અને જે એટલે ઈમરજન્સીમાં આપણે જે યુઝ કરવાનું હોય એ પ્રોડક્ટ આપણે ઓફલાઈન શોપિંગમાં ચૂઝ કરીને, આપણે યુઝ કરી શકીએ છે
આ તો સાચું વાત આ તો થાય છે, ઘણી બધી જગ્યાએ એવું થાય છે, પણ તમે જો તમે ઓફલાઈન શોપિંગ તમે જે તમે કીધા એ વાત સાચી છે, કે તમે જેવી લો તમે ઓફલાઈન શોપિંગ બઉુ સારું રહે છે, ભાઈ ઘણા બધા ચીજોમાં મને શું લાગે છે, કે ઓફલાઈન બી સારું લઇ જશે, કેમ ક તમારી પાસ તમને શું કીધું કે તમારી પાસ પ્રાઈમ છે પ્રાઈમ બી તમને જે બી વસ્તુ આવવાની છે એ બે દિવસ મે આવી જશે તમારે પાસે આ તમને બે દિવસમાં તમે બર્ડે પાર્ટીમાં જાઉ તમે રીઝનેબલ રેટ મે બને સારું વસ્તુ જોુવે છે, ને તમે બઉ ક્વોલિટી, ક્વોલિટી ચી જોઈવે છે, કે તમને એક બે નસીનો ચાલે ભાઈ તીન, ચાર, વસ્તુ તમારી સામે તમે જોઈ શકો છો ઓનલાઈનમાં, ત્યારે બી તમે એને બુક કરી શકો છો, અને પ્રાઈઇમ તો બઉ સુવિધા બહુ સારી છે કે તમારી પાસ વન દિવસ ટુ ડેઝ તમારી પાસ ઘણી બધી વસ્તુ આવી જાય છે
બરોબર
અને અને બીજું છે કે હું શું છે કે અમે ઓફલાઈનને શું છે કે આજકાલ તમે જોઉ છો કે મોલમાં બી તમે ઘણી બધી વસ્તુ ઓફલાઈન જોઈ શકો છો અને મોલ મહેસૂસ થાય છે કે તમને ઘણી બધી વસ્તુ મળી જ જાય છે તમે જે તમારી સાઈઝ મા છે તમે ઘણા બધા ત સાઈઝ મળી જાય તમને તમે સપોઝ કરો કોઈઈ બ્રાન્ડ નું અલગ અલગ સાઈઝ હોય છે જયારે ત એક્સેલ સાઈઝ આવે છે પણ કોઈ બ્રાન્ડ ન એવું હોય છે કે તમને એક્સેલ નથી આવતો તમે એ એમ લેવું પડે છે તો ઘણી વા વસ્તુ
જે બો